હેલો
કરો છો તમે?
બસ મજામાં. તમે?
હમ્મ બસ મજામાં.
અચ્છા, શું કરતાં હતાં?
હમ્મ, બસ હમણા જ સાવ્યો ઘડે.
અચ્છા, અચ્છા, જમી લીધું?
અમના બસ જમી ને જ બેઠો છું.
અચ્છા શું જમ્યું આજે?
આજે તો, પંજાબી શાખ નાન.
અચ્છા, સારું સારું, તો તો બોલો બોલો કેમ આજે ફોન કર્યો તમે?
મે કીધું તમને યાદ કરું મેં કીધું તમારે થોડી વાત કરવાની હતી તે સોશિયલ મીડિયા વારા માં.
હા હા તો બહુ સારું આજકાલ નો સારો વિષય ઉપર તમે વાત કરવા ફોન કર્યો. ખુબ મજા આવશે આ વિષય ઉપર વાત કરવાની તો.
હા, આ વિષય નો મેન તો એ છે. કે કેવી રીતે તમે યુઝ કરો છો. કેમ કરો છો? યુઝ કરાય કે ના કરાય તેની જાણકારી લઈ લવ મને ભલે ખ્યાલ છે. પણ કીધું તમારી જોડે પણ અનુભવ આવશે તમને વધારે એટલે કીધું.
હા, એ તો તમારી વાત સાચી છે કે, આપને વધુ જાણકારી મળે આમ કેમ કે આપે એ વીસ ઈ વિષય ઉપર વાતચીત કરી તો. તમને બી થોડું મારાથી જાણવા મળે, અને મને બી તમારાથી થોડું જાણવા મળે.
હા, એ જ મેં કીધું તમારી જોડે થોડી સોશિયલ મીડિયામાં વાત એ કરવાની હતી. કે તમે સોશિયલ મીડિયા ની યુઝ તો કરતા હસો ઓલમોસ્ટ બધા એ કે બધા એપ્લિકેશન કે અલગ અલગ વસ્તુઓ ફેસલિટી કે સર્વિસેસ
હા હા હું તો સોશિયલ મીડિયા યુઝ કરું જ છું. તમે કરતા હશો ને?
હા હું તો કરું જ છું. પણ મને એ જ જાણવું હતું કે તમે સોશિયલ મીડિયા યુઝ તો કરો છો. તમને એનામાંથી શું. ફાયદો લાગ્યો કે શું ગેરફાયદો લાગ્યો એ તમે ત જણાવી શકો છો?
હા, હુ તો મારા મતે હું જોવા જઉં તો સોશિયલ મીડિયા મને ફાયદો બી લાગ્યો અને ગેરફાયદો બી લાગ્યો. હવે જે વસ્તુનો ફાયદો હોય એ લોક ઈ વસ્તુ નું ગેરફાયદો હોય જ છે. એ તો શક્યતા છે જ હવે ફાયદામાં આપે જોઈએ તો ઘણા બધા એવા મોટિવેશનલ સ્પીકર્સ આવે છે કે જે પોતાની મોટિવેશન સ્પીચ આપે છે, અને તેથી આપણે મોટવેટ થાઈ છીએ ને ખુબ આગળ વધી છી અને ગેરફાયદા બી બહુ બધા છે, કે એ ઘણું બધું એવું ખરાબ ખરાબ બી જોવાનું આવે છે રીલ્સમાં કે જે જેનાથી આપડા મગજને ખુબ અમ ટ્રેસ પોહોંચે કે ટેન્શન થઈ જાય, ડિપ્રેશન થાય
તમારે કવાનું એ છે કે, અલગ અ ઈ ઘણા ફાયદા પણ છે, અને ગેરફાયદા પણ છે, જાણે કે ફાયદા મ જોઈ લો કે અલગ અલગ પ્રકાર ના એડવર્ટાઈઝમેન્ટ થઈ શકે છે કે સોશિયલ મીડિયા થ્રુ ઘણા બધા માણસોને આપડે વાત કરી શકીએ એક જોડે ઓછા ટાઈમમાં ઘણા બધા માણસો આપડી જોડે કોન્ટેક્ટમાં થઈ શકે છે
હા એ તો તમારી વાત સાચી છે કે, ઘણા બધા એક ટાઈમે આપે ઘણા બધાને જોડે લઈને આપે એના ભેગી વાતચીત ભી કરી શકીએ છીએ સોશિયલ મીડિયાનો ઈ ખુબ સારો શું કઈ ફાયદો શકીએ કેમ કે કોઈ વિદેશ રેતા હોય તો એની જોડે સ ઇસીતા સરળતાથી આપ વાત કરી શકીએ છીએ
એઈ છે પણ આપડે હવે તો આજે તો ગેરફાયદો પણ એટલો જ છે કારણ કે આજે હેક ને બધું કેટલું થાય છે તમારો પર્સનલ ડેટા જે હોય છે, તમારા મોબાઈલ માંથી પણ હેગ તેજ લડકે છે અને તે હેગ કરાવે છે એ મન, ઈ બધું પંડિતાઈ ટ્રેસ કરીને, તેનો ઉપયોગ કરી શકે છે
હા, ઈ તો તમારી વાત અ સાચી છે, ને બહુ જાણીતી, એમ જોવા જેવું છે, સોચવા જેવું છે કે હેકર્સને એ હે, એ આપણા ડેટા કે આપણે જે કઈ ફોટો કે પોસ્ટ કર્યું હોય તો એ લોકોનો ગેરફાય- આપણા ફોટાને ગેર યુઝ કરી શકે છે, ગેરફાયદાથી એ લોકો મિસયુઝ કરી શકે છે
હા તો એજ છે ને મેઈન સોશિયલ મીડિયા નો ફાયદો પણ ઘણો છે આજકાલની જેનરેશન જે છે, ઈ ફાયદા કરતા નુકસાન જેથી વધારે વધારે થાય એવી રીતે બધાની પોતાની મેન્ટાલિટી છે જેથી સોશિયલ મીડિયા ખુબ જ એક હાનિકારક વસ્તુ થઈ ગઈ છે
હામ એ તો હવે આજકાલ તો એવું છે કે, નાના થી મોટા લઈને બધા પાસે સોશિયલ મીડિયાની એપ હોય જ છે બધા જેમ કે, ઇન્સ્ટાગ્રામ ને બધા યુઝ કરે છે બાળકો બી કરે છે અને મોટા લોકો બી કરે છે. કેમકે, એનામાં થોડું ટાઈમપાસ થઈ જાય અને મનોરંજન માટે ઈ થઈ જાય આપણું મન
હા એ સોશિયલ મીડિયા જ્યારથી આવ્યુ છે, ત્યારથી હવે આ બધા માણસોએ એટલે જોવા જઈ તો માણસો નલગડા હોય ઉમટા હોય બધા, બારેની એક્ટિવિટી ઘણાની બંધ થઈ ગઈ છે આખો દિવસ પોત પોતપોત મોબાઈલ જોવે છે, ઈતરમાં ગેમો રમે છે અને ઈ પોતાનું પોતાનું શરીરનું થોડુંક બહુ જ આવી જાય છે, હમણાં બધાને
હા એ તો, એ તો છે કે, બધા આડશુંભી થઈ ગીયા છે ઈ કે ફોનમાં વધારે સમય આપે છે, નહી કે પરિવારને નેમ સમયે નથી આપતા પોતા, પોતાના લઈને બેસી જાય છે પેલાના જમાનામાં કેવું હતું કે, કોઈ પાસે પોતાના મોબાઈલ નોતા તો બધા જોડે બેસતા, ટી વી જોતા કે મનો આનંદ લેતા હતા. અને હવે તો એવું કંઈ રહ્યું નથી.
હા એજ. પેલા બધા જમાનામાં તો પેલા તો સોશિયલ મીડિયા ત્યારે બધા ભેગા થઈ ન બધા બી મિત્રો બધા જોડે ઘરથી બહાર નીકળતા અને ખુબ જ બધા અલગ-અલગ જગ્યાઓ જતા. હવે તો, બધા એ પાસે સોશલ મીડિયા છે તો બધા ફોનને જોડે બધા વાત કર લે છે. કઈ પણ કામ હો તે એને જોડે જ પતાયી લે છે. અને ઘરથી પણ બહાર નીકળતા નથી.
હા, એ તો તમારી વાત તો બિલકુલ સાચી છે. એ ફોન થી બધું હવે તો, ઘર બેઠા ફોન થી બધું કામ ક થઈ જાય છે. તો ઘર ઘરો બહાર નીકળવાની બી જરૂર નથી પડતી. અને એનથી લોકોની જે હાલચા કરવાની ને છે એ બધ તો રહી ગીયું છે, છૂટી ગીયું છે. તો તેના સ્વાસ્થ્યમાં ખુબ અસર આવશે જ.
હા ઈ તો છે કે, આગળના દિવસોમાં આવડે તો ખુબ જ અઈ હાનિકારક વસ્તુ છે. જો હમણાંની જનરેશન ની ઈને હમણા કન્ટિન્યુ રાખશે ત એક ખુબ જ મુશ્કિલ સમય આવશે બધા માટે.
હા એ તો તમારી વાત સાચી છે. બાકી કેવું કે, સોશિયલ મીડિયા ના માધ્યમથી હવે તો લોકો પોતાની દુકાન હોય કે બીજું કોઈ શોરૂમ હોય એની જાહેરાતો આપે છે તો વધારે ને વધારે લોકો એને નિહાળે છેને જોવે છે. તો તેનાથી એ લોકોની કમાણી બી વધી ગઈ છે એનો સેલ્સ બી વધી ગયો છે.
હા, એ તો છે જ કે સોશિયલ મીડિયાની યુઝ પો એડવર્ટાઈઝમેન્ટ ઘણી બધી કરી શકે છે.
હા એ તો હા તમે કીધું કે જેમ મેં કીધું કે આગળ જાહેરાત થાય છે તો શું કે હવે પેલાના જમાનામાં કેવું હતું કે છાપા આવતા કે ન્યૂઝ અહ એવું વાંચતા સમાચારમાં ને લોકો વાંચતા હવેની જનરેશન તમે કીધું કે સોશિયલ મીડિયામાં વધારે ધ્યાન દે છે તો એ લોકો રીલ્સ સ્ક્રોલ કરતા હોય ને એનામાં જાહેરાત જોવે તો બધાના મનથી એમ થાય ના આ દુકાન છે અહીંયા દીશ કાઉન્ટ છે એનાથી બીજાને શેર કરે એનાથી એ લોકોના ઘણું બધું કમાણી થાય છેને ઘણું બધું ફાયદો થયો છે માર્કેટિંગ જેમ કરે છે જાહેરાતો આપે છે દુકાન વાળા એનાથી.
હા, એ તો છે જ કે સોશિયલ મીડિયા નો તો એમ યુઝ પ્રોપરલી યુઝ કરો તો એ ઘણા બધા કસ્ટમર તમારી જોડે કોન્ટેક્ટમાં થઈ શકે છે ટૂંક સમયમાં. કી કેમ કે એનો નેટવર્ક ખુબ જ મોટું છે અને અનલિમિટેડ નેટવર્ક છે. કોઈ પણ માણસ ગમે ત્યાં બેસી ને ગમે ત્યા ટાઈમ પર ગમે તે જે ખપત હોય એ બધું મગાવી શકે કે અલગ અલગ વસ્તુ કરી શકે છે એટલે એ ની સર્વિસ અજ ખુબ સારી છે. તેથી નેટવર્કિંગ સોશિયલ મીડિયા નો ખુબ જ એક મહત્વપૂર્ણ છે.
હા એ તો તમારી વાત સાચી છે કે એનું નેટવર્ક ખુબ અહ અહ વિશાળ છે તો તેનાથી ખુબ ઘણા બધા લોકો જોડાઈ રહે છે. ને સારું કેહેવાય એ તો. અને બાકી કેવું કે હવે સોશિયલ મીડિયા ના ગેરફાયદા એ છે કે ઘણા બધા લો કો ખોટી ખોટી આઈ ડી કે બનાવે છે ફ્રોડ હોય છે ઘણા તે ખોટી આઈ ડી બનાવીને લોકોને પોતના અંડર માં લે છે. અને પછી એ લોકોની અકાઉન્ટને હેક કરે છે કે રૂપિયા લઈ લે છે અકાઉન્ટ માંથી કે એવું બધું થઈ શકે છે.
હા એ તો સમજો તો ફ્રોડ તો હમણાં ઘણા બધા વધી ગયા છે આના સોશિયલ મીડિયાને ક એટલું વધી સોશિયલ મીડિયા એટલે એ ફ્રોડ ઘણું વધી ગય છે. આપડે બધું જોઈ કે ગમે વસ્તુ નવી નીકળે એમાં ગમે ઈ પ્રોબ્લેમ તો કંઈક રેવાની જ છે. એટળે ઇમ કોઈ પણ માણસો એ જ ગોતતા હોય કે કઈ પણ પ્રોબ્લેમ હોય તેથી મારો તો ફાયદો થાય છે.
હા એ છે અને ગણા બધા કેવા ફેક આઈડી બનાવે તો આપને એવું થાય કે ના ના રિયલ હસે પછી આપે એ લોકોના કોન્ટેક્ટમાં આવી કે એ લોકો ના ફ્રેન્ડસ કે બની ને પછી આપને ખુબ નુકસાન ભી થઈ શકે છે એ લોકો મેસેજ ને કરે એના બી જવાબ દઈ જ છી. તો આપી આઈડી લઈ લે છે ને બીજાને વ્યક્તિને મેસેજ કરે છે તો એનાથી આપ ડું ખરાબ બી લાગે છે.
હા એતો છે જ કે હમજી લો હવે ઘણા બધા માણસો હ હેક કરી અને સામાન્ય ગમે ઈ બીજા મેસેજ કે ગમે કાક અલગ વિડીયો કે ફોટો મોકલી દે. જેથી એમને એમ લાગે કે આ યુઝર છે એ પોતે સેન્ડ કરે છે. હકીકત માં એતો હેક થયેલી છે એને આઈડી ગમે અલગ વસ્તુ હોય શકે. જેથી તેમનું નામ ખુબ ખરાબ થઈ શકે સંબંધો બીગડી શકે.
હા એ બી તમારી વાત સાચી છે અને બાકી તો હવે તો એવું આવે છે કે ઘણી બધી એવી ફેંક વેબસાઇટ બી આવે છે કે ફેંક વેબસાઇટ બનાવે છે. અને એમાં કોઈ કપડાં કે બધું બીજી કોઈ વસ્તુ હોય ઈ સસ્તા સસ્તામાં આપે તો એનાથી લોકોનું માઇન્ડ એવું થાય છે કે નહી અહીં સસ્તું મળે છે ને એ લોકો મંગાવે છે તો તેનાથી એ લોકોના રૂપિયા બી જાય છે અને સારી વસ્તુ બી કઈ આવ તું નથી બદલામાં.
હા એ તો છે જ કે સમજીલો ઘણા બધા હમણાં કંપની છે જેનમાં ટ્રસ્ટ આપડે ના કરી શકીએ એવી ઘણી વેબસાઇટો છે જેઓ ડાયરેક કસ્ટમર થી વાત કરીને ડિલવરી બધું કેશે એકવારના જીઓડી ઓપ્શન રાખે કેશ ઓન ડેલિવરી ઓનલાઈન પેમેન્ટ ઓર્ડર રાખે છે જેથી આપણે ઓનલાઈન પેમેન્ટ કરી ગમે કપાઈ મગાવી પણ આપડે જે જયારે વસ્તુ આવે ત્યારે ગમે વસ્તુ મગાવી હોય એના કરતા ઊંધી આવે એટલે મતલબ છે મગાવીએ ના આવે.
હા એ તો છે કે ક્યારેક મંગાવી આવે જ નહી કોઈ વસ્તુ જ નથી આવતી ખાલી ખાલી પેક કરીને બોક્સ આપી દે છે અને આપડું અકાઉન્ટ બી ખાલી કરી દે છે.
હા એ તો જાય પણ આપણે ખુબ સાવચેતી રાખવી પડે જ્યારે આપડે એ બધું વાપરતા હોય ત્યારે.
સારું લ્યો તમાર જોડે આ વિષય ઉપર વાત કરીને ખુબ જાણકારી મલીન ખુબ મજા આવી.
હમ્મ સારું સારું લો
ઠીક છે લ્યો.